હલો આવે છે.
બસ મજામાં તમે કેમ છો. હુ પણ મજામાં છુ
કેવું ચાલશે કામ કાજ બસ આનંદ છેં તમે કિયો મારે ભી એવું છેં બધું ચાલે કરે હા હા એમ કેવોતે
મે એમ કેહુ કે આપેડે કયા ધોરણ માં હસે દસ માં દસ મા ધોરણ તો બહુ મસ્ત હતો યાર. એ દિવસ મને આજુ સુધી યાદ છે કોઈ દિસ ભૂલાય ની મજા હતી. બચપન મા કોઈ ચિંતા ખાઓ પિયો મોજ કરો
હા એ વાતોએ સાચી છે. ત્યારે કે ચિંતા એટલીની હતી ને ત્યારે તો નાના હતા. ખબર છે મમ્મી એ મુશ્કેલ આવે તો એ લોકો ઊભા રહેશે હા
પણ અત્યારે ખબર કેવું છે આપડે કોઈને બે શબ્દ બોલે ને તો ખોટો લાગી જાય છેં પછ જ્યાં આપણે નાનપણ હતા ને એ આપને કેટલા વાકે કોઈને ખીજવાઈ જતા પછી અધો કલાક પ સાથેજ રમતા નાજ અજુ પણ કોઈને કહી દીધું એટલે ખતમ બાત પછી તો પોછી તો ભૂલે જ નહી
હા એ વાત સાચી છે તને એ વરસાદનો દિવસ ખબર છે આપડે બધા જાતા હતા પછી આપણેે થઈ ગઈ
એ તો મને યાદ છે ને તારી એ રાજેશ શાહ સાથે બબાલ એવી કઈ બાબત માટે
એ પણ મને બી થોડું એટલું ધ્યાન હતું આપે નાના હતા એટલે પછી તમે એકબીજા પર મારવા
થઈ ગેલા
નારે પછી સાંજે આપડે સાથે તો રમેલા હતા
હા એ વાત સાચી છે પછી તમે સાંજે બને સાથે રમાવા બેસેલા હતા હા ના આજે જમાના એક બીજા સાથે બોલો
હા એ તો છે
બાળપણ એટલે મજા હતી વા. તેમાં કેવું હતું કે આપણને કેવું બધા દોસ્તદાર એક સાથે ભેગા જાતા શાળામાં ટેન્શન ની હતું કોઈ વાર વરસાદ ન જ ચાલશ આવે વરસાદ. શાળામાંથી મ એ શું કે નોટિસ આવી જ હતી કે સાયીઠ હજાર છ વરસાદ બતાવે છે. એ દિવસથી મને બો મજા આવતી.
હા, એક દિવસ તો ખરેખર બો મજાદાર હતો યાર. ત્યાજે મને યાદ છે. હા.
ગેલા હતા. ભૂલથી ક્રિકેટ બાર પછી આપે જીતી ગેલા.
હા એ મને યાદ છે ને આપણ આઠ નવ જણા ગેલા રમ્મા બાર પછી એ જીતી ગેલા. સરસ.